હલો.
જો તમને દુનિયામાં કોઈ પણ જગ્યાએ ફ્રીમાં ફરવા જવાની તક મળે તો તમે ક્યાં જશો? કદા સરસ પસંદગી જાપાન જ કેમ?
કારણ કે ત્યાં સંસ્કૃતિ અને ટેકનોલોજી મને ગમે છે.
ત્યાં પહોંચો તો સૌથી પહેલા શું કરશો.
શહેરો જોઈશ અને ત્યાંનું ખાવાનું ટ્રાય કરીશ.
જો તમારી પાસે ફક્ત ત્રણ દિવસ હોય તો એ ત્રણ દિવસ કેવી રીતે પસાર કરશો? એ તમે એકલા ફરવાનું પસંદ કરશો કે લોકો સાથે
હું મિત્ર સાથે ફરવાનું પસંદ કરીશ કે કારણ કે મિત્ર સાથે ફરવાની મજા વધારે આવે છે એટલા માટે
તમને શું લાગે છેરી
હમ
હા કારણ કે નવી નવી વસ્તુઓ અને લોકો વિશે જાણવા મળે છે તેનાથી આપણને નવું નવું શીખવા મળે છે તે આપણા માટે ખૂબ
જ છે મુસાફરીમાંથી તમે શું શીખવા માંગો છો તમે કહી શકશો
લોકોની વિચારવાની રીત તેમનો હાવભાવ તેમનું મનોબળ અને તેમનો હાલચાલ
કેટલાક લોકો કહે છે કે વસ્તુઓ ખરીદવા કરતા મુસાફરીમાં પૈસા ખર્ચવા વધુ સારું છે તમે સહત છો આના વિશે તમે શું કેવા માંગશો
હા કારણ કે યાદો લાંબા સમય સુધી રહે છે તે માટે આપણે સમયસર આપણને ક્યાંને ક્યાં ફરવા તો જવું જ જોઈએ જે આપણને મનને શાંતિ મળે અને આપણે આનંદ મળ અને લાઈફમાં એક મેમોરી પણ બને
રિયા
કે કોઈ અન્ય સ્થળ
મને છે પહાડ બહુ જ ગમે ક્યાં કે ત્યાંનું વાતાવરણ બહુ જ સારું હોય ત્યા નેચર બહુ સારું હોય ત્યાં આપણને વ્યૂ સારો મરી અને ગુમવાની ખૂબ જ મજા આવે ત્યાં
પહાડ બહુ ગમે એમને ઓકે શાંતિ અને ઠંડી અવાજ એટલા માટે ને. જો પૈસા અને સમય બંનેની કોઈ મર્યાદા ન હોય તો સતત ફરતા રહો તમે. હા વાત તો એ પણ સાચી કે પૈસા અને સમય ના રે. હોય તો દર મહિને ફરવા માટે કરો. પસંદ કરુ મુસાફરીમાં સૌથી મોટો પડકાર શું હોઈ શકે તમારા માટે. મારા મત અનુસાર મુસાફરીને સૌથી મોટું પડ
પ્લાનિંગ સે આપ
સમય સમય એક જ વસ્તુ લઈ જવાની હોય તો ફોન કેમેરા કે નોટબુક તમે શું લઈ જાવ.
હા આ પણ પ્રશ્ન થોડો અઘરો છે જો એક જ વસ્તુ લઈ જવા ની હોય
એ તો હવે ત્રણેય વસ્તુ એવી જ છે તો હું તો ફોન જ પસંદ કરું. કેમકે જો કેમેરા લઈ જવું તો એમાં ફોન ન કઈ યુઝ ના થઈ શકે અને જો નોટબુક લઈ જઉ તો કેમેંરા અને ફોન બને યુઝ ના થઈ શકે તો એના મા તમારા માં બ હું ફોન જ લઈ જાઉં કેમકે ફોન હોય તો હ ફોન ન યુઝ કરી શકીશ. કેમેરા નો પણ યુઝ કરી શકીશ અને એમાં સાથે સાથે નોટબુક પણ યુઝ કરી શકીશ. તો હું મારી સાથે ફોન જ લઈજવું.
સોશિયલ મીડિયાની મુસાફરીને અસર કરે છે એવું લાગે છે તમને.
ના સોશિયલ મીડિયા મુસાફરીને તો અસર નથી કરતું પરંતુ રોજિંદા લાઈફમાં સોશિયલ મીડિયા નુ ઘણું અસર કરીએ છે એવુ મને લાગે લાગે છે. કેમકે હરવા ફરવાવામાં તો આપણે સોશિયલ મીડિયા જરૂરી હોય છે. જો આપણે ટાઈમ સ્પેન્ડ કરવું હોય કે આપણે અલગ અલગ એક્ટિવિટી ઇન્જોય કરવું હે તો એના માટે તો જરૂરી જ છે સોશિયલ મીડિયા.
હા એતો વધારે એક એવી વસ્તુ કહું જે ટ્રીપને યાદગાર બનાવે. એક એવી વસ્તુ તમને કવું યાદગાર બનાવે તો આપણે દરેક જગ્યા જઈએ તો કરવું જોઈએ ધ્યાન રખ લે અપના. આપ સરસ સરસ ખુબ જ સારા વિચારો છે તમારા. હવે જો બધાને મુસાફરી વિશે એક સલાહ આપી હોય તો તમે શું સલાહ આપશો. તોરી
જો બધાને મુસાફરી વિશે સલાહ આપવી હોય તો હું તો એમ જ વિચાર હું સલાહ આપીશ જેમ મેં મારો વિચાર કીધો કે તમારા પાસે ટાઈમની કમી નથી પૈસાની કોઈ કમી નથી અને તમે ખુલ્લા વિચારના માણસ છો તો તમે દર મહિને અથવા તો જે પ્રમાણે તમને ટાઈમ મળતો હોય એ પ્રમાણે તમે નવી નવી જગ્યાઓ એન્જોય કરો નવી નવી જગ્યાઓ ફરવા જાવ જેથી તમને તમારું મન શાંત થઈ જશે તમને નવી નવી જગ્યાઓ જશો એટલે તમને કઈક નવું જાણવા મળશે ને તમને કઈક શીખવા પણ મળશે નવા નવા લોકો સાથે તમને મળવા મળશે નવા વો કલ્ચર તમને જાણવા મળશે તો હું તો એમ જ સલાહ આપીશ કે તમને જેટલો ટાઈમ હોય તમને બીજ
ખુબ જ બેસ્ટ ટાશક છે સરસ સરસ તમારી સાથે વાત કરવાવામાં મને બઉ જ મજા આવી હો
હા
તમનેય એવું નથી થયું કે હા જો મને ફરવાનો મોકો મળે અને તમે જે પ્રમાણે કીધું કે એક ફ્રી ટાઈમમાં તો એને ટાઈમની કમી ના હોય પૈસાની કમી ના હોય તો હું તો આઉટ ઓફ કન્ટ્રી વિચાર સૌ પ્રથમ હું કોઈક એવી સિટી જાઉં જ્યાં પહાડો વધારે હોય બીજી ચોઈસ કરું તો જ્યાં દરિયા કિનારો હોય ત્રીજી ચોઈસ કરું તો જ્યાં હરિયાળી બહુ હોય તો એવી અમુક જગ્યાઓ છે જો હું આઉટ ઓફ કન્ટ્રી જાઉ તો આ બધું ફરવા માટે જાઉ સારુ બસ બાકી તો મજા છે ચાલ્યા પડું બધું
હા
એમાં નમસ્તે અચ્છા ઓકે ઓકે
અમે લાસ્ટ ટાઈમ એવી જગ્યાએ ગયા તા જ્યાં કદાચ કોઈ વ્યક્તિ જાય તો એવું કે જ નહી કે હવે આપણે અહિયાં બોર થઈએ છે કે હવે આપણે બીજી જગ્યાએ જવું છે કે હવે મને અહિયાં નથી જવું કે ઘરે જવું છે કે એવું કે જ નહી કારણ કે જગ્યા જેવી ખુબસુરત હતી ને આપણે જઈએ એટલે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય આપણે ત્યાંથી નીકળવાનું મન જ ના થાય કે આપણે અહિયાથી પાછા જઈએ તો જઈએ શું કામ એવી મસ્ત હતી ત્યાંનું વાતાવરણ આપણે જોઈએ તો બહુ જ સારું હતો ત્યાંના લોકો પણ બહુ સારો વાતા
અને તેનું નેચર પણ ખુબ જ મસ્ત આપણે મજા આવી ત્યાં ગયા એટલે અચ્છા ઓકે
હ વા
સારું હલો તમારી સાથે વાત કરવામાં ખુબ જ આનંદ મળ્યો અને તમે જે પ્રમાણેની વિચારધારા ધરાવો છો એ એ મને બહુ ખુબ જ ગમ છે મે બીજા કોઈ સાથે જોયું નત હ વિચારધારા અને હું એમ જ ઈચ્છું છું કે તમે આવી રીતના જ ફરતા રહો અને ખૂબ જ આનંદ કરો જીવનમાં અને નવા નવા સ્થળો નવા નવા લોકો નવા નવા કલ્ચર ને માણતા રહો અનેને અને તમારા જેવું કઈ ફરવા લાયક કે ટ્ર્રીપ પ્લાન કરતા હશુ અમે તમને ચોક્કસ થી જાણ કરશું આપણે સાથે મળીને ક્યાં ફર હાલશું કોઈક નયા સ્થળે ખુબ મજા આવશે
ઓકે બ